હલો જય શ્રી કૃષ્ણબેન. કેમ છો તમે?
બસ મજામાં જય શ્રી કૃષ્ણભાઈ. તમે કેમ છો?
અમે મજામાં યા ભગવાનની કૃપાથી. તમે કઈ બાજુ કઈ બાજુ હતા?
બસ ઘરે જ હતી જસ્ટ અમે જમીને હમણાં જ ફ્રી થયા તા. મેં
હમમ હા હવે જમીને હમણાં જ ફ્રી થયા હમણાં મસ્ત અને જમવામાં એમાં આવતા જ નહી.
ઓહહો હો હો વાહ. બરાબર તમને બો ભાવે જલેબી ફાફડા.
હોય બો બેન બો જ ભાવે એનેે ઇન્ફેક્ટ ગુજરાતને એને મને જલેબી ફાફડા ખમણ પછી આપડા વણેલા ગાંઠિયા હોય પછી ગો આપણા મેથી ના ગોટ ગોટા હોય પછી આપડે કેય ને ખીચયુ હોય. અને લોચો એ બધું આઈટમ ભાવે મને.
હા બરાબર છે. મને બી બો જ ભાવે જલેબી હા બોલો.
તમને કઈ કઈ વાનગી ભાવે?
મને અ જુવો સવારે નાસ્તામાં વાત કરું ને તો જલેબી, ફાફડા છે પછી ઓલું ઉપમા આવે ને છે.
હમમ બરોબર.
હા તો એ પણ ભાવે પછી અ ઈડલી સંભાર છે શ સવાર માં એ બી ભાવે અને અમારે અહંયા બો થતું જ હોય છે અને અમે સવારે નાસ્ત નાસ્તા માં મોસ્ટલી વધારે પોવા બટેકા જ કરતા હોઈએ છીએ. પછી અ આ હા પછી આઈટમ ની વાત કરું તો મને ચાાઈનીઝ બો ભાવે છે મારું ફેવરેટ છે ચાઇનીઝ. અને પછી સેકન્ડ ઉપર જોઈએ તો અ સાઉથ ઇન્ડિયન છે એ એ પણ મને બો ભાવતું હોય છે. પીઝા છે, બર્ગર છે એ બધું થોડુંક મિડલ માં ભાવે એમ.
તમારી વાતો હાભળીને એમ લાગ્યું બેન તો તમને બધું ભાવે તમને સ શું નથી ભાવતું એ મને ખબર નથી.
મને બધું જ ભાવે છે બટ કેવું કે ટેસ્ટી હોવું જોઈએ.
હમમ હમમ બરાબર બરાબર.
તમને શું ભાવે તમારી ફેવરેટ આઈટમ?
મારી તો ફેવરટ આઈટમ માં તો મિસળપાવ હોય અને તમે જે બધા નામ લીધા એ. કે મને બધા બો ભાવે પણ શું બધા હું તો લિમિટમાં ખાવ. પછી શું આપણે એને આપણા હેલથ બાજુ એને જો જોવું પડે ને બેન. કે બધા એને આપણે બધા કે કે ના આ એક થોડુંક ખાઈલું થોડું થોડું ખાઈલો આટલામાં તો કાય ની ખપે પછી છેલ્લી વા એને પેટ આપડુ ને શરીર આપડું ને એની કાળજી તો આપણે પોતાની રાખવી આપડે પોતાની જ રાખવી પડી તીને બીજા આવીને થોડી આપડી શરીરને બરા બરાબર કરી દેશે આપને સ્વસ્થ બનાવી આપશે.
હા એ તો છે જ આપણું બોડી છે તો આપણને ખબર છે ને કે આપણું એટલું જ આપડે જશે તો બસ એટલું જ ખાવાનું કેમ કે આપડું બોડી છે તો આપ આપણને વધારે ખ્યાલ હોય ને બીજા કરતા
હ હ સારું. બોલો બોલો શું કેવરા બીજું.
બસ એકદમ શાંતિ છે, પર એક પેશચન હતું. કે તમે લ જો તમારી ક્યારે એક્ઝામ ક્લિયર કરી અને એક્ઝામ જેના માટે હતી? એના વિશે મને થોડું જણાવશો કે?
જો બેન મેં એક્ઝામ તો ને મારે આઉટ ઓફ કન્ટ એટલે ભારત ં બરે જવા માટે મેં એક્ઝામમાં વીતી, આ
ઓકે તો ઈ એક્ઝામ નું નામ શું છે?
આઈ એલ ટી એસ એટલે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ઓફ ફોરેન સિસ્ટમ એમ. કરીને છે.
હ અચ્છા તો એની અંદર કેવોનો કોર્સ હોય છે મતલબ?
મતલબ એનામાં વધારે ક ન મતલબ આપે એને અંગ્રેજી આપડે કેવી રીતે શું સ્પષ્ટ બોલી હકી. એ એના રિલેટેડ છે. મતલબ એઝામમાં એના જ બમાં છે. કે આપડે એમાં જો સાંભળવાનું, પછી એને વાંચ વાંચીને થોડુંક લખવાનું એ ઉત્તર, પછી જે આપણે રાઈટિંગ લખવાનું ુંે પછીર આપ કેવી રીતે સ્ષ્ટ બોલીકી આપણે હમે, લોકોથી આપણે કેવી રીતે વાર્તાલાપ કરી લખી ઇંગ્રેજી ભાષામાં, એ બધું એનામાં એના બારમાં જઈએ એક્ઝામ.
અચ્છા બરાબર તો એક્ઝામ આપવા માટે તમે કઈ જગ્યાએ જ ગયેલા હતા? ત?
ના બેન હું મને જોઉં તો બેન પણ આ શું બે હાજાર ઓગણીસ માં ટ એના લીધે હું ના જઈ શક્યો એટલે મારી ઈ્છા હતી ટ હું કેનેડા જોવાનું.
ઓહો આઉટ ઓફ કંન્ટ્રી.
હ આઉટ ઓફ કન્ટ્રી ત્યાં જઈને એ પને ભણી ને પછી ત્યાં જ સેટલ થવાનું વિચાર હતો એટલે મારા પપ્પા એને કીધું, કે એક સરસ ર સેટલ થઈ જને, કીધું કે ભલે વાંધો ન હું પછી ત્યાં પછી કોર્લબ જે ક પોસ્ટ ગ્રેજ્યુએશન એ ભને પછીને ત્યાં, નોકરી કરીને પછી ત્યા સ્ થવાનો બચારો હતો પણ કોરોના લીધે હું ના જઈ શક્યો.
અચ્છા તો બરાબર છે તો તમે કોરોના પછી ટ્રાય ના કર્યું કે?
ના બેન કેમ કેે શુંને અમારે જે નીચેથીને હું જય રહું છું ને ત્યાં નીચેથી એકને ભાઈને ભાડેથીને રેતા હતા. તો એને એને અમેરિકા ગયો ને એના પાછાને જય્યારે એ પાછા અહીંયા આવ્યા ને ત્યાર પછી એ લોકો એમને એમ કીધું મને, કે જો જેનું એને બિઝનેસ હોય ને અ વેલ સેટલ, એમને ત્યાં જવાની કઈ જરૂર નથી. જેમનું એને ઈ ક ન હોય અને ઉમે કઈ ન હોય એને કરતું હોને માં જે તો વધારે સારું ને, કેમકે ત્યાંની ઓપોર્ચ્યુનિટીઝ ફ્યુચર બેટર એઝ કમ્પેરડ ટુ ઇન્ડિયા.
હા બહ જ સારું વિદેશનું ફ્યુચર ક જ કરતા તો, મતલબ અહિયાં કેવું છે કે આપણે હા. જોબ કરતા હોઈએ તો, કઈ બી હોય એમ તો અહીયાં આપણને જેટલું મળે ને સેલેરી છે પેમેન્ટ છે. તો એનાથી ડબલ આપને, ઇન્ડિયા આઉટ ઓફ કન્ટ્રીમાં મળે છે એટલે ત્યાંનું બ ું આમ વેલસેટ છે.
હમ હમ. પણ એને એમને એમ કીધું ને કે જેનો એ બિઝનેસ સારો બ ધંધો બહ સારો એને ત્યાં જવાની કઈ જરૂર નથી
હમ. બરાબર.
હમ કેમ કેમ કે પછી શુંને અહંયા આપડુંને સારું ચાલતું હોય. અને ત્યાં જઈને આપણે ફેર નવેસરને કરવું પડે ને આપણે. અહીંયા પપ્પા એ શું થોડીક મહેનત કરી હા એ પપ્પા ને આપણા વડીલોય દાદા હોય અહીંયા એને બહુ મહેનત કરીને રાત દિવસ મે અલગ કરીનેને આપણેને એક સારું પ્ તૈાર પ્લેટફોર્મ કરી આપ્યો બસ આપણે હવે અહીંયાથી એ ઉપર અને આગળ વધ વધારવું હોય બિઝનેસમાં પ્રગતિ કરવી બસ એટલું પછી ત્યાંથી શું આપને નવેસ થીને નોકરી કરું પછી ફેરીથી નવેસર થી બધું ઉભું કરવું મતલબ કઈને ત્યા ત્યા આપણે ત્યાં જઈને તો આપ એક પેઢી તો એને ખાલી માં ચા જાય પછી આપડાને જે દીકરા કે પોતરા હોય પછી ઈ લોગાને મા પછી આપણે ત્યાં જઈને કાંઈ માણી ના શકીએ
હા એ તો છે કેમકે જો મારું તો માનવું એવું છે કે જો આપડા પપ પપ્પા નો કે દાદા નો ધંધો જે હોય બરાબર હોય એકદમ વેલ સેટ હોય તો મારું તો માનવું એજ છે કે પછી એમના પાછળ જે દીકરાઓ છે એમને પાછળ ઈજ કન્ટિન્યુ વું જોઈએ કારણ કે એકદમ સારું જ પપ્પા ની ને ઓળખાણ થી એકદમ સારું બિઝનેસ ડેવલપ થઈ ગયું હોય તો પછી પ એ કરવામાં ખોટું શું છે. બરાબર ને.
હમ.
યસ તો મારું તો માનું વા જ છે કે એ જ આપણને જોઈન કરાય. અને નવે શર્ટ અ કેવાય ને એકડો ના ઘૂટાય આ રીતે
હમ એ સાચી વાત છે તમારે પણ બે બહુ સો ટકા કરી લ અને શું હલો
હા હા બોલો.
હજી એમ હજી તો એને તમે ક પૂછું હો તમને
બસ મારે એક્ઝામ વિશે તમને પૂછવું તું બટ તમે એક્ઝામ ક્લિયર નથી કરી એટલે તમને બી બહુ આઈડિયા નહ હોય સો
નહી મેં એક્ઝામ હ ક્લિયર કરી હતીી પણ મેં પજ શું કોરોના ટાઈમ આવી ગીું ને એટલે પછી મને જવાનું ના મળ જવાનો મોકો જ ના મળે કેમ કે બધા શું બધાની ને બધી ફ્લાઇટને જે વિમાનો એ તો બધા બંધ બંધ થઈ ગયા હતા એટલે ત્યાંથી એનો જે વિદેશ રહેતો એને ભારત આવું હતો તો ભારત પાછા આવી શકી પણ જે ભારત ભારતથીને ત્યાં જવું હોય તો એ ના જઈ શકે એવી રીતે
હા એટલે કોરોનામાં શું કેવી સિચ્યુએશન જેવી હતી. ને તો હવે એ બી સારું છે કે તમે્યારે ડિસિજન ના લીધું આઉટ ઓફ કન્ટ્રી જવાના માટેથી એ બહુ બેસ્ટ કર્યું તમે
હમ હમ એઈ જ પછી જવા ના મળ્યું પપ્પા હમ પપ્પા એ કીધું કે પછી હવે અહંયાથી જ કરેલો તો પછી આપડું
હ. બરાબર છે સારું તો ચલો મને તમારાથી વાત કરીને બહુ જ ગમ્યું અને તમે જે એામ દિવસે મને વાત કરી બી સારું છે અને પ્લસ કે તમે જે ડિસિઝન લીધું એ બી બહુ સારું હતું. તો આપડે પછી નેક્સ્ટ ટોપિકમાં મળીએ મતલબ કે તમારાથી વાત કરીને મને બહુ જ મ જા તમને ગમ્યું
મને બહુ મજા આવી ઇફેક તમારી અવાજ સાંભળીને મને બહુ મજા આવી તમારી આવાજ બહુ સારી એકદમ સુંદર હૈ લેકિન મ ઇફેક્ટ હું તમને ઈ સ તું જવાબ આપું છે કે તમે એને કય રેડિયો કે એનામાં ક કામ કેમ નથી કરતા
હા મને ભી બહુ ઈચ્છા. છે બટ આપડે ચલો ફરીથી મળી ઓકે આવજે
ભલે આવ જાઓ જય શ્રી કૃષ્ણ